હલો જય શ્રી કૃષ્ણ ભાભી
જય શ્રી કૃષ્ણ કસે હો
બસ મજામાં. તમે બોલો?
અમે બી મજામાં. શું કરતા હતા?
બસ આ યાદ કરતી. હવે ચણિયા-ચોળીનો ઓર્ડર આવ્યો, એટલે મેં પૂછ્યું, કયા વર્ષે ભાભીએ બે? ચીવડાવી હતી આ વખતે ઓર્ડર છે કઈ તો પછી મટીિરિયલ ને એવું બધું લાવવું પડે મારે ઓર્ડર હોય એટલું જ લાવું છું
તમે કેટણી સલવાની સિવાળો છે ચણિયા ચોળી બે જોડી કે એક જોડી કે બે જોડી
તમે કહેશો એટલી સીવી આપીશો અમારે તો જેમ જેમ ઓર્ડર હોય ત્રણ ત્રણ સીવડાવે છે પછી દર વર્ષે ઓર્ડર હોય આ વખતે કોટનમાં વધારે ચાલે છે ડબલ ગેરની હવે પેલા પેલા હા
ચાલે છે
હા કોટન નું વધારે ચાલે છે હમણાં પેલા પેલું ચાલતું હતું ગામથી વામથી એ તો ચાલે જ છે પણ એ તજું જે શીખવા જાય છે એ વધારે છે જે ગરબામાં રાસ માં જાય છે ને આપણે પાર્ટી પ્લોટ માં એ રજવાડી પહેરે છે. બાકી આટલામાં આપણે પાર્ટી પ્લોટમાંને એવામાં જાય ને, એટલે આજે બધા શું? ટ્રેડિશનલ ને ફેન્સી ફેન્સી કરે. એટલે હવે શું, ડબલ ઘેરામાં ચાલે છે. તો સબ ખેતને કાઢું, લાલને કાઢું. બ્લુ ને લાઈટ બ્લુ, આમ અલગ અલગ કલર નું કોમ્બિનેશન મૂકયું છે.
સાત દિવસનો, સાત દિવસનો, સાત કલર બનાવવા પડશે. રોજે રોજે, રોજે રોજે, એક કલર પહેરું છે.
હા, હા. હવે શું, ડબલ ઘેરામાં ચાલે છે કે અંદર બીજું કલર ને ઉપર પાછું ફરું. બીજું કલર તો અંદરનું હશે. ઘેરું એ આઠ-એક મીટર નું થશે. અને ઉપરનું હશે, પાછું એનાથી સેજ ઓછું થશે. છ મીટર જેવું થશે.
હમ.
એટલે શું, એનું ઘેરું સરસ આવશે.
મારે તો ડબલ ઘેરવું ના પહેરવો, મજા ના આવે. મારું તો પતલો-પતલો કપડો જોઈએ છે. ચાલેસો બધા ચાલે છે, પણ મારે ગમતું નથી.
તો તમે બે પટ્ટીઓ કરાવી દો, બે ની એક લાલ ને એક સફેદ.
તમે સરળવાવો ને તો. મારે પહેરવા હોય તો તમારી લેતી જઉં છું.
મારી તો લઈ જજો, ક્યાં ના છે? પણ તમારી છોકરી માટે સીવડાવો છો ને, તમે ગયા વખતે બે સીવડાવી હતી, એટલે મેં વિચાર્યું, પૂછી જવું, કોઈ ઓર્ડર હોય તો.
તમે, તમે દર વર્ષ મારે ફોન કરીને, મારે ખર્ચો વધવાનું છે.
છોકરાઓ. છોકરાઓ માટે ખર્ચો કરવો પડે, હવે.
હમ, છોક છોકરી સાંભળતી આતી. હ, હા, હસે છે. હા, હસે છે કે બે જોડી. હ, ઇશારા કરે છે. બે જોડી, બે જોડી કરે છે.
હા, પછી એન્ડ ટાઈમ ઉપર તમે મને કહો ને, પછી મારે બીજું- બીજું ઉતાવળ માં કામ. મે સારું નથી. થતું. અને પછી મજા નથી આવતી. અને હમણાં શું, ધીરે- ધીરે ઓર્ડર પૂરું. કરીએ ને. એટલે બે મહિના, નવરાત્રી આવતા-આવતા થઈ જાય.
હજે તો વાર છે. એમાં થોડી શાંતિ રાખોને, તમે તો. તમે તો માંડો પરી ગયો, આજ રીતે તો. મા મારી જોડે. મારે સડવાનું છે. બીજા નથી તારા જોડે.
ના, દસ-પંદર ઘરે તૈયાર છે, કઉ છું. બધા ના ત્રણ-ત્રણ ઓર્ડર છે. એટલે મારે માલ લેવા જવું છે. છે એટલે પછી મેં કીધું તમારે ફીવું હોય તો એ હિસાબે જ સ્ટોક કરો હું તો એક્સ્ટ્રા સ્ટોક કરતી જ નોતી કેમ કે મા એક ચણિયા ચોળમાં જો આઠ મીટર જતું હોય ને તો દસ મીટર ની મારે કરવાની હોય એટલે દસ જણા નો ઓર્ડર હોય ને, એટલે એસી મીટર લઈ જઉં હું. વધારા માં વધારે પાંચ મીટર એક્સ્ટ્રા, દસ મીટર, એનાથી વધારે એક્સ્ટ્રા હું લાવતી જ નથી. પછી આપણે એટલું માર્જિન ના હોય ને, પછી આટલું મટીરિયલ ક્યાં સાચવવાનું?
ગ વખતે તમે બ્લાઉઝ નું ગલો બો જ ભડો કર્યા. નાખ્યો. હવે બ્લાઉઝ નું ગાલો ને ડીપ ના રાખતો.
છોકરાઓને ડીપ જ ગમે છે, ભાભી. બંધ, બંધ, બંધ હોયને, તો. છોકરાઓ નથી પહેરતા. એમને આમ ગરમીને પડસે હો, એવું થાય.
મારે ક્યાં થોડા ઘરને હિસાબે? ના, બડે બજુર્ગ છે મારે ઘરે. તો મારે ફેર સારી રીતે કપડા પહેરવાનું છે.
હા, તો હવે એવું હશે, તો હવે પેલું ચાલે છે. ચાાઈનીઝ કોલર ચાલે છે, તો એવું કરાવએ. આપે બ્લાઉઝમાં પાછળથી ગોળ મૂકી. પીને અને ચાઇનીઝ કોલર વાળું કેેક કરાવી દઈ
હવે મારી છોકરી નો તરે ફોન આવીને તો તમે બોલશો કે તારી મમ્મીને નાપ નીખવાય દીધુ એવી રીતે એના કે એના માટે તમે ડીપ ગલો નહી રખતો હ સવારે
ના ના હવે એને એવું કહી દસ એકમાં છે ને ચાઇનીઝ કોલર કરી દો અને એકમાં હ કોલર ચાલે છે જેવા શર્ટમાં કોલર નથી ચાલતા
હમ હમ હમ હમ
આપડણે શર્ટમાં પહેરીએ એવા કોલર બહુ સલેુ છે અને ચાઇનીઝ કોલર હોય ને એ બહુ ચાલે છે બ્લાઉઝમાં એટલે તમારે બંધ નું બંધ થઈ જાય ને ઘરમાં કોઈને પ્રોબ્લેમ ના થાય ઘણી જગ્યા હોય છે કે પુરુષો અને ભાઈ હોય એ ના પાડે કે આપણે આવું ીપનેક નહી પહેરવાનું
તો તમે બહાર ન ઓર્ડર ભી લવ છો
હા હા બદ ના લઈએે છીએ આપણા મારે તો જો ગરાક છે ને એ તો છે જ એટલે તમે બે વરસથી સીવડાવ છો એટલે મેં સામેથી ફોન કરીને કીધું મેં કીધું તમારા જેવા હોય ને ઊંઘી ઊંઘી ને જાગે નવરાત્રી પહેલી બીજી પતે એટલે ત્રીજા ચોથા નવરાત્રી આવીને તમે કહો કે ભાભી મને એક બે સીવી આપો ને મારી છોકરી રડે છે
જે વખતે તારે જોડે કાલી સિડવાઈ હતી ના
કાળી સીવડાવી તી ને એ પણ ઉભા ઉઊભા રાત્રે જાગી ને તમને કરી આપ્યું હતું એટલે મેં કીધું તમારા જેવા ઊંઘી જાય એટલે મારે અમને જગાડવા
મારી બેહેન પણની પૂછલી હતી તમે કે કઈથી સિલવાયલ મેં તો મારી બેન પણથી સિલવા તો બોલે મેરે ત મેરા મારાાી કાર વા કરી નાખઓ ના હારું તમે ક કોન્ટેક્ટ કરવા આવ છ
રું ને ભાાવી આપણા કેવું ધ્યાન હાવ ક્યાંય ના મરે તમે આખું લો ગાર્ડન ખરીદો શોરૂમ ફરી આવો ક્યાંય જાઓ આપણો જોવો ભાવ તો ક્યાંય નહી મળે તમે જાઓ ને અઢી ત્રણ હજાર વગર ક્યાંય ચણિયા ચોળ નહી મળે અમારે તો સારામાં સારી પંદરસો રૂપિયામાં આ વખતે સત્તરસોમાં પડશે તમને
ચાર ચ વડી રાખો ચાર ચ ગે વખતે તો હજાર એતો
ના ના ગયા વખતે આપણે ચુંદડી લીધી નથી ઓટળું અલગ થી હેવી કરાયો તો એટલે પંદરસો થયા ત કાળી વાળીમાં
ચુંદરી વિગર તો હજાર લીધા ને તમે
હા ચુંડડી વગર હજાર પાંચસો ની પછી ચુંડડીમાં એકક્સ્ટ્રા વર્ક કરાયું હતું ને
આ તો મારે માટે છે ને તો બીજા કોઈ પૂછે તો કેવી
બીજા કોઈને તો બાવીસસો રૂપિયા ચારસો પાંચસો તો કમાવાના હોય ને સિઝનમાં
હા અમે તો સારું સારું તમે કે બીજા દેખે તો બહત ખુશ થયા છે દેખેને કે તારી ચ ચનિયા ચોલી બહુત સારું હતી
ના કઉ છું ને કામ એવું કોઈને લાગતું જ નથી એકદમ બ ઘરમાં સિવેલી લાગતી જ નથી બ નું કામ કરી એવું કામ છે એટલે શું જરૂર હોય એટલું જ કામ કરીએ. નહી તો વધારે ઓર્ડર હું લેતી જ નથી. એટલે તો હમણાંથી જ કામ શરૂ કરી દીધું મેં. કે થોડું થોડું થોડું થોડું પોહોંચી વળાય એન્ડ ટાઈમમાં તો આપણો વ્યવહાર સારું એટલે તમને કરી આપી નહી તો હું જલ્દી કોઈનો ઓર્ડરે એ નથી લે તમે ગયા વખતે આ્યા ત ત્રીજા નવરાત્રી આવયા ત કાળા કલર ની સીવડાવી હતી ત્યારે
મારી દીકરી આવે ને ફ્રી થાય તો તારે જોડે બાત કરાવો દીકરીને.
હા વાતે કરાવજું ને અમને મારી જોડે જ કલર કોમ્બિનેશન ને બે ત્રણ પેટર્ન આવ્યા છે. જો તમે ના પાડો છો પર ડબલ ઘેરાનું વધારે ચાલે છે. અંદર પ્રિન્ટેડ ઘેરો આ આવી જશે. એના કોમ્બિનેશન માં બાર પ્લેન ઘેરો આવશે.
એના ચાર્જ એના ચાર્જ સોચ હોય છે.
એના ચાર્જ. બાવીસો જેવા થશે કેમ કે ડબલ ઘેરું થઈ જશે ને બે ચણિયા ચોળ નો ભાવ થાય એવું થશે. એક તો પેલા આઠ મિટર નું અંદર થશે એ પ્રિન્ટેડ હશે. પછી એની ઉપર જે આવશે ને એ છ મીટરનોો ઘેરો હશે.
છ મિટ હા ર.
હા પછી. બ્લાઉઝ હશે એ પ્રિન્ટેડ હશે એટલે કોન્ટ્રાસ્ટમાં બહુ સરસ દેખાશે ને. ઓનુંું આવશે પ્લેન આવશે. એટલે એકદમ અલગ ને આમ તમને યુનિક વસ્તુ લાગશે.
યુનિ તો લાગશે તમારી સળવાળ ટની હારી છે તો યુનિ તો લાગશે.
હા કઉું છું ને મારા બધા કોમ્બિનેશન એટલે હું કપડો અંકી નથી લેતી સુરત થી જ મંગાવું છું. મારે કપડો એ કહું છું ને હોલસેલ ના ભાવમાં દસ દસ મીટર ના થાન જ મગાવું છું. એટલે મેં કપડા માટે પણ આમ ચોઈસ મૂકી જ દીધી જેટલા ક ઓર્ડર હોય છે ને હું તમને ફોટા મોકલી દઉં કપડા નું જે જે મારે ઓર્ડર
હા તમે કપડાં લીધ ન જાણકાર છો હવે તો કપડે નું ખબર નહી પડ.
હા એટલે તમને જે કલર ગમતું હોય ને હું તમને વોટ્સઅપ ઉપર કરી દઉં. તમને જે આમ ગમતું હોય ને કલર અલગ અલગ જો લાલ જોડે છે ને મારે બ્લેક કોમ્બિનેશન મૂકેલું છે બરાબર ડાર્ક બ્રાઉન જોડે છે ને લાઈટ બિસ્કીટ કલર નું કોમ્બિનેશન મેં કેલું છે. એટલે મેં જોડી જોડી બનાવીને ફોટા મૂકેલા છે કાપડના. તમે કશો કે મને આ કોમ્બિનેશન ગમ્યું છે. એટલે તમારું એ ઓર્ડર પાસ કરીને મારું એજ કાપડ મંગાવવાનું રહેે. કેમ કે ચણિયા નું મારે. કાપડ આવશે એક આઠ મીટર આવશે અને પેલું આવશે છ મીટર આવશે. જે છ મીટર આવશે એમાંથી દુપપટ્ટો ને દુ પેલું કાઢવાનું રહેશે.
ખબર પડતી નથી તમે કેવી રીતે કર છો. તમે કોમ્બિને મારે વોટ્સઅપ પર મોકલી દેજો મારી દીકરી આવશે તો સિલેક્ટ કરી દ તો તમે
હા અને કેવી રીતે આપડણે પેલું લ. લેટેસ્ટ સીવડ આવી છે કે પછી કામ થી પેલા પેચવર્ક ને લટકણને એવું બધું. તો મુકાવું છે.
હવે તો લેટસ્ટ મે લેટસ કરોના કે.
હા લેટેસ્ટ જ ચાલે છે લટકણ ને એવું બધું કપડા ના ને હેરવા લેસ ના જ ચાલે છે. હવે પેલા ગામથી થોડું ઓછું જ ચાલે છે. અને ડબલ હેરાનું હશે ને તો આપણે સ્કર્ટ મીટીી પહેરીયે ને વગર દુધપટા એ પહેરશે તો એ બહુ મસ્ત લાગશે. કઉ છું ને તમારે પહેરવા નથી દેતા એટલે ચાાઈનીઝ કોલર કરાવી દેજો.
હારું હારું.
હા ના ચાાઈનીઝ કોલર થશે અને ડબલ ઘરું તમને એ. એ એ તમારે એવું થશે કે કોઈ લગ્નમાં પહેરવાનું હોય તો તમને એવું નહીં લાગે કે ચણિયા ચોળ છે. વું લાગશે કે કટમીડી પહેરેલું છે.
તમે મારે વોટ્સઅપ પર ફોટો મોકલી દો ને.
હા હું તમારે ફોટો મોકલી દઉં છું ને આવતા જતા તમારી છોકરીને. જોવું હોય લાઈવ. તો એક બે પીસ પડ્યા છે એમાંથી જોઈ લે કે કઈ પેટર્ન જોઈએ એમને.
મોકલો જો તારે ઘરે આવેલા છોકરી મારે કાલે પરમ દિવસે.
હા એક બે દિવસમાં મોકલજો શું પછી મારે ઓર્ડર લેતા. તા ફાવે પછી છેલ્લે છેલ્લે ઓર્ડર આવે ને તો હેરાન થઈ જાય.
નઈ નઈ વાંધો નઈ મારી છોકરી આવે તો પરમ દિવસે તારે જોડે ઘર મોકલુ છું. તો જો સિલેક્ટ કરે તવે સીવડી દો.
હા હા બે સીવાની છે ને.
બે હવે તમે બે સીવડો છો.
છોકરી છે તો બે તો લેશે ને.
તમે તો છોકરી આય તો તમે તો ત્રણ સીધો. તો મારા તો જતો રહેે ને. વાંધોની વાંધોની જા તમે સારું લાગે.
હા પર કોઈને બાવીસોનો ભાવ ના કેતા હા આપણે ખાલી ખાસ ખાસ. રબરના છે બાકી મારે ભાવો બ્યુટિકમાં વધારે જ કીધેલા છે.
વાંધો નઈ વાંધો નઈ વાંધો ની તમે જો સારું સારું. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. સઈ કર દીયે.